ઉફ્ફ
હેલો નમસ્કાર
નમસ્કાર નમસ્કાર
શું હાલે છે જીવનની અંદર
જીવનની અંદર તો મજા મજા ચાલે ભાઈ અને આમાં કામ કરી કરીને મજા મજા લઈએ છે
હા બસ એ થી હાલવાનું મજા મજા કરવાની ગુજરાતી હોય ને મજા ન કરે કે વાત છે
એજ ને અત્યારે મજા પણ જરૂરી છે
હા ઓલું ગીત છે ને લહેરીલા લાલા ગીત નીકળેલું હતું ને
હા જોયું જોયું ગીતા ગીતા રબારી નું લહેરીલા લાલા
હા હ એવ
આપણો કોલ તો કમ્પ્લીટ છે કે પાછળથી વોઇસ નથી આવતો કઈ છે એટલે કઈ પદી એવું છે નહીં
હા એવું કઈ ઉપાધિ નથી ને તો ટક ટક ટક ટક થાય
કે તમારે ને
હા તો ટક ટક ટક છે એવું થાય છે કઈ વાંધો નહી એક કોલ કરી બીજો ક હું જગ્યા બહુ તું હારી એક જઉ ત્યાં કરશું
અત્યારે અહીં કામ ચાલુ છે ને તમારે
હમમ ગણા બધા કારખાના હોય ને ગિરના એવું
તો ત અહિયાં તમારે તમારી પાંચ ટાઈમ હીરામાં બ કરીને લેય ને થોડુંક
એ હીરામ નો મજા નય એક જગ ને બેઠું બેઠું કેટલી વાર કરવું બી ન થાય હરખું
એ છે એમાં ન એમાં પાછા પૈસા એમાં એટલે આપણે હીરાય ન ઘસી કે ગમાં એમાં થઈ જાય કે આપણા આખા દિવસનો કશું સાચો નથી જાય એ
હા કરવા વાળા કરી લે આખો દી બેવું પડે પાછું કેમ દેખો એક હીરો બન્યું હોય ને તો કોઈ દેખો કિલત ત્રણ રૂપિયા હોય કે સો રૂપિયા હોય એવો કઈ ભાવ હોય એ લોકો મને એટલી બધી ખબર ન ખાસ પણ એટલો ભાવ હોય
એટલો તો હોય જે કિરાણને એટલા પૈસા તો હોય કેમ કે એટું એટલું બધું કામ થઈ જતું હોય એમાં કેમ કે જે ઘરતા હોય ને રોજ ના એટલે એને તો ખબર જ હોય પછી
હા પછી વેટી રબર ના દસ મિનિટ થઈ જાય ને પછી
હા એક હીરો બનાવમાં દસ મિનટ થઈ જાય
તો દસ મિટ ગય.
હમ તો બઉુ વાર લાગી જાય એમાં- -
અરે બહુ વાર લાગ.
એ જ ને એક એકદમ બહુ ઓ લગી જાય આ બહ ઓ ટકટક આવી છે.
બોવા એટલે ક ક વાંધ ને થોડીક વાત- -
કને દસ મિટ નોલક્સપો કરી લે દસ મિનિટ લી કરી જ લઈએ.
હામ કોઈટું- - આમાં એટલું બધું કોઈ કામ નહી કરતું એટલે કરી લેજે એ લોકોની જરૂર છે ગુજરાતી ઓળીઓની- -
એજ નહી કે ગુજરાતી માં આપણે થોડાક જ થોડાક જ માણસો ખાલી છે એટલા બધા કોઈ કામ નથી જ કરતો અમાજી- -
હા એટલા બધા નને કરતા એટલે લોકો એસેપ કરી લે છે લગભગ- -
હા કરી જ દેશે મને એવું લાગે છે કરી જ દે છે કેમ કે- - કેટલા બધી માણસય ને તો હજી નોકરી લોકો- -
હા બો- -
આ માણસો ઓછા છે ને એ એક્સેપ્ટ કરી લેશે કેમ કેમાં એટલે બધું કોઈ કામ જ કરતો આપડે કામ કરીએને એ- - અચ્છા જી તો.
હા એ મને લાગેમાં કોઈ કેવું હોય તો આપડે- - કોલકી રહી જ લાગે મને જોઈ એમાં- -
એક મેં તમારે અય્યારે કર્યો હતો પછી હજીક ફ જામનગર નું તો એય કર્યો હતો.
ઓ એ ક્યામ મળ્યો હતો તમે મળી વોટ્સઅપ ગ્રુપ માંથી મે્યો હતો.
ના ના યુલી આપડે હોય ને લિસ્ટ હોય ને લિસ્ટ ગુજરાતીની બધીની લિસ્ટ આવે ખબર છે. એમાંથી મેં એને પૂછ્યું ત મ કે તમે વર્ક કરશો?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
એને મેં એવી રીતના પૂછ્યું તો પછી તો પછી એ મને આ પેડીધી- -
હમ- -
તો એ ની લગભગ એક કે બે કોલ કહી રહીયા હતા.
એક બે કોલ- -
કદહે- -
એ લી રીસ કેમાં મ શ લીસ કેમાં આવે તમારે- -
એ ગ્રુપમાં આવે ગ્રુપમાં- - ગ્રુપમાં આખું લિસ્ટ આવ ગુજરાત એમ લિસ્ટ કે એટલા જોઈનિંગ છે ગુજરાત એના નવા મેમ્બર- -
એ કઈ ખબર નહી મને હવે- -
આમાં દસ દસ થી પંદર જણા જુનિંગ છે વધારે કોઈ નથી.
ના દસ પંદરમાં મજા ના આવે આ રેડી છે આપડે- -
આપડે તો આપડે તો ઉપાડી લઈએ આપડે તો કમાઈ લઈએમાંથી- -
ના એતે ના બસ- - એક વાર આને રીઝક ન થાય કો એકર થઈ જ સ સાર એટ થઈ- -
હા આપણેે મહેનત કરીએ ને આપે મહેનત ખાલી ફેલ જઈ છે.
હા મેૈનત વિત્યારે નો- -
એ બધું એક એક નંબર જ છે બધું આપડો- -
હા આમ તો શેર રયલ કમ ક એવું બધું ઓલું નહી- -
ના પ્લે સ્ટોર માં હોય ને પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોર માં બધું લીકડી લઈ જવે- -
હા પલેેશ થડમા- - એમે ત્યાં આવું કે ગ એપ્લિકેશન આવલી આવે ને- - શું કેવાય કે વેબસાાઈટમાં આવેલોને ક્રોમમાં આવે- -
ક્રોમ બ્રાઉઝર માંથી ક્રોમ બ્રાઉઝર માં એની ભરોસો ન ગણીડીકમાં- -
અરે બહ ભરોસો જ નગર ફેક આવે- -
એ બધી ફેર હોય આ પ્લે સ્ટોર ઉપર હોય ને એ બધી પરમિશન વાળી હોય- -
હા પરમિશન હોય- -
પરમિશન દઈને તો જ કામ કરી આ છે પછી કેજીન નામનું છે ખબર છે ને.
હા.
એ બધા એ બધા કંપની જ છે, બધી મોટી મોટી.
હમ મોટી મોટી કંપની હ બધી.
જોસ્ટફ જેવી કંપની કોઈ નથી હો.
અરે નથી એની પણ એ લોકો આવેને પેમેન્ટ ઓછું કરી મુયકુ ને કમેકા એટલુ. મજા ન આવતી એ તે હવે થાય કેવુ. દેતા નહી એટું બધું એમ પેમેન્ટ જલ્દી નહી કરતા ટાઈમ લગાડે લોકો.
પંદર એમાં પણ પંદર પંદર પંદર દિવસ હોઈ ગયા છે,
કોઈ આવે તો કરશું એવું ક કે ન કરવું એમાંય કે. હ રપડોજેક આવ છે, તો કરીશું.
આ રેકોર્ડિંગો પ્રોજેક્ટતો રેકોર્ડિંગો પ્રોજેક હમણાં થતા કેટલા દિવસથા.
હા બહુ દિવસ થી જેમ આવ્યા મે રેકોડીન.
વધારે વર્ષપૂરું થઈ જશે વરસપરું થઈ જવું.
હા ભરે સુપર થઈ ગયા રેકોર્ડિંગજ.
પધ આ બધા એ તો ઓર ક્યાંથી નીકળતા હોય છે. કામ તો ક્યાં નીકળે રેકોર્ડીંગ પ્રોજેક્ટ નથીતો તો કામ કિયાયાંથી નીકળે.
અયા લોકો પેલા નનું બધું હોય ને લોકો મટરિયલ પીડ્યું હોય ને એ લોકોને આપે તો એવું ને જે આપડે એક પાયાને કામ કરાવતા એ લોકો બીજા પાય પણ કરાવતા
ગુજરાતી ન આપડ ગુજરાતી ન તો આપડ જ કર્યું હોય
હા પણ જે આપણેે આઈ જે આપે રિવ્યુ કરી નેઆ ઓડિયો રિવ્યુ
હ હ.
એ આપડો નહ હોય એ લોકો ખુદ નો આવ્યો હોય
બરોબર એ ખુદ ના એ બધા ઈ- ઇ-ઇ કામો આવતો હોય છે, ન બધે
હા એ કામ
એ પણ બરોબર છે, એક કમય તો
આપડે જે પેલા જે આપડે રે રેકોર્ડ કરિયું એ બધા તો સબમિટ થઈ ગયા એ.
એ તો આપડે જ કામ કરલ ને એ કામ તો આપડે જ કર્યું હતું.
હા એ સમીટ થઈ ગયા તો
તો એ કામ તો આપડે જ કરેલું છે.
હા એમાં કરેલુ
આ પછી હમણાં જે નવા નવું આવ્યું છે, ને એું નવું નવું હમં બધા આવે છે, ઓરખ માં એક્યુરીસીચ કે નહી બધા
હા એ બધુ
એ પણ નવું કામ જ છે, નવું નથી લાગતું બઉુ જૂનું કામ છે, એક્યુસી વાળું
હા જોનું કામ આવું
કેમ કે હમણાં રેકોર્ડિંગ ન રેકોર્ડિંગ નો પ્રોજેક્ટ અમ આવ્યો ત્રણ-ત્રણ કોલવારો.
ગુજરાતીમાં નથી લો ધણકોલ વાો થ્રી કોલ
આ ત્રણ કોડ આ યે
હ લગગ પ્રોજેક્ટ પ્રોજેક્ટ સક્સેસ નથી સક્સેસ નથી સકસેસ નથી હોઇ
એ જો જ નહી શકશે કેમ કે બધા એ ક કેને કજ કનેક જ બે જ કનેક્ટ થાય કેું મને ખબરજ છે.
સક્સેસ નથી એટલે એ પ્રોજેક્ટ ને આ બે જણાવાળો પ્રોજેક્ટ એક નંબર છે.
હા એક નંબર
કેમ કે એમાં ગમે ત્યારે આપણે જોઈનિંગ થઈ જાય બે જણા ના ત્રણ જણામાં કેમ જોઈનિગ કરવું
અને સોનીંગ એ ન થતું ત્રણ જણા માં બે જણા માં થાય એટલે તો સક્સેસ નહી ગયો
બે જણામાં એ બે જણા માં ટેસ્ટિંગમાં હતો આ ચાર જણા ન એવ ચાર જણા લાગી ત ચાર જણા કોલે હતું
હા્છા ચાચા અંગ પણ એ ત શકશે ગું ન ગયું ને એટલે આ લોકો હુ કરે એ હા લોકો હું કરે, કે તણ ચાર જણા એક હારે કોલ કરે ને એ લોકો નું કામ બસે અને પેમેન્ટ બસે લોકોનું બીજું.
બરોબર એટલે ઓછા છે કલાક એક કલાક માં બધી પતી જા એમ ને.
હા, હા, હા, એમ કરે લોકો.
બરોબર એટલે પાંચસો રૂપિયામાં પાંચસો રૂપિયામાં કેટલું બધી ચાર જણા હોય છે એમ ને
હા આશા અને કામે ફટાફટ થાય હમ કામે ફટાફટ ઉપલે
કઈ નહી
બધાઈને પાંચ પાંચ બધાઈને પાંચ પાંચ મિનિટ બોલવા નો તું પાચ પાંચ મિનિટ બધાઈને.
હમ પાંચ મિનિટ તો એમાં પેમેન્ટ ઓછું આવત બોલે આપડે બોલી એટલી ન બોલત
એ તમે નવો નવો ત્યારે એક વાર કહી રહ્યો હતો પણ એમાં ચાર જણા જ જોઈનિંગ છે તમે.
ચાર જણા તો એમાં તો હું કેટલું મળ્યું
તેમાં બધાય કોલ મોસ્ટ ઓફલી રીજેકટ જ હોય રીજેકટ જ થયા શ.
હા તો રીજેકટ કોઈ એના એમાં આપડે ચાર જણા હોય તેમા કોઈને તો બેકગ્રાઉન્ડ અવાજ આવતો હોય છે, ને
હા આવતો જ હોય આવતો જ હોય એમાં, બે જણાને તો આવતો જ હોય આપડે આપડે કે બે જણા કોઈ બીજા ન એક જણા ન ખાલી નવે નવું નવે નવું છું હોય ને તો આપડો રીજેક્ટ થઈ જાય.
હા તો પછી બધાય નો રીજેક થાય એ કારે
આ બે જણા ને તો ખબર પડે બે જણા માં.
હમ બે દાળ ખબર પડે
હ એક જણા માં કેમ ખબર ત ચાર જણા માં કેમ ખબર પડે આપડે એને કિયે તો ઈ એને કઇએ તો એવુ, જવાબ ના આપે ઘડીકમાં એમાં.
હમ જવાવામાં.
હમ. ના બે જણાવ હોય ને તોય અંભારી દઇએ પણ છેટો હોઈય હ છેટો હોઈ જઉ. આમાં ભીગું ન થાય ચાર જણામાં તો
હમ ભેગોનો થાય જાય હવે મનેની લાગતિ એમાં, આપશે પ્રોજેક્ટ હવે એમાં રેકોર્ડિંગ નુ પ્રોજેક્ટ.
ના ના આવશે, પ્રોજેક્ટ તો આવશે હજી, કેમકે એમાં હજી એક પ્રોજેક્ટ બાક બી છે. એમાં પ્રોજેક્ટ અત્યારે ચાલુજ છે હજી?
ના એ તો ઓલા પ્રોજેકટ તો ચાલુ છે આપડે જે શુ કેવાય કે ટાસપર વાલા, એ બધું સાલું છે અત્યારે.
એક રષિ વાલા એક રોજે આવે છે.
આવશે ઇ, ઇ પ્રોજેક્ટ પૂરું થાય ને તો ઇ મજા આવે કઈક નવું કામ આવે ને તો.
હમમમ... તો મજા આવે.
કેમકે આમાં રેકોર્ડિંગ વારું કામ આવશે ન તો, વધારે પાછા પૈસા આવશે.
હમ્મ, વધારે પડી ગયા હવે.
તો પાછો વધશે આપડો
હમમમ વચ્ચે આપણો.
બાકી તો એનીજ રેશે.
હમ્મ, બાકી તો એ નીકળે, કઈ વાંધો નહીય હું કેવાય કે્યા. જેટલું મળે એટલું ઠીક છે.
હમણા પાછું નવું કેટલું પાછું ઓલું શું કેવાય ફોટા વાળું?
હમ ફોટા વાળું ફોટા વાળું
એ પાછું નવું એ પાછું નવું આયવુ ને?
હા એ પણ નવું આવેલ
પેલા ઓલું આપડે એય વાત કરતા ઈ એ ફોટો બનાવે છે. ઈ આપડે ચેક કરવાનું આયવુતું.
હા સેક કર
આપણે બધુંય બઉ અઘરું છે હો પણ.
હમ્મ
ઈ ને ઈ પાસે બધું ટ્રેન કરાવવાનું પણ ફોટા બોટાય બધું?
હમ બધુંય ફોટો એટલે એમાં એઆઈ ઈ એ આઈ નો ફોટો હતો? એક રિયલ નો એક રિયલ ફોટો હતો ને એક એ આઈ નો ફોટો હતો એનો.
એમાં તમે ઝુમ કરો તો બધુંય દેખાય હો મોટામાં મોટું બધું દેખાય ફાટેલું.
ઝુમ કરતા કે નહી હ દસ મિનિટ થઇ ગય દસ મિનિટ થઇ ગય.
હા કાઈ વાંધો નહીં હાલો તો રખીયે